હલો. હલો.
હ હા બોલો.
અવાજ આવે છે મારો
હલો હા આવે છે.
હા કઈ નઈ આ તો એમ જ ફોન કર્યો છે. કેમ છો તમે આમ તબિયત પાણી બધું બરાબર ને
હા હા હા બસ બધું બરાબર તમારી તબિયત કેવી છે?
બસ મજામાં મજામાં કઈ નઈ યાર તો બસ બેઠા તા તો વિચાર આવયો કે અનુભવ આપો સૌથી મોટો હોય છે કારણ કે આપણને જો કોઈ વસ્તુ કઈ પરિસ્થિતિને આપણને અનુભવ હોય આપણે એનો સારી રીતે સામનો કરી શકીએ છીએ.
હા. એ સાચી વાત છે જીવનમાં આમ આપડા જોઈ તો પુસ શિક્ષકો શિક્ષકો અને વડીલો પાસેથી આપણે ઘણું બધું શીખીએ છીએ. પરંતુ સૌથી વધારે તો આપણે આપણા અનુભવો પરથી જ શીખી શકીએ છીએ એમ કહી શકાય કે અનુભવ જ આપણે આપણો સૌથી મોટો શિક્ષક છે
હા એ તો સાચી વાત છે. એ પુસ્તકો આપણને આમ ધ્યાન આપતી હોય છે શિક્ષકો માર્ગ બનાવતા હોય છે. પણ આપણને જે પોતાનો અનુભવ છે. એ આપણને જીવન જીવતા શીખવાનું હોય છે જીવનમાં અમુક કેટલીક બાબતો છે. એમાં એમાં વાંચવાથી જ આપણને નથી આવડતું પણ આપણે જો જાતે અનુભવ કરીએ અને એને સમજીએ તો આપણને સારી રીતે વસ્તુ આવી જાય છે. ને જેમ કેવાયને કે અનુભવ સૌથી મોટો ગુરુ છે.
સાચી વાત છે ને ઘણી બધી વસ્તુઓ તો પુસ્તકો અને એમાંથી પણ નથી શીખી શકાતી પણ જો આપણી આપણે આપણા અનુભવો માંથી એ બધી વસ્તુ શીખી શકીએ છીએ.
હા ઈ તો સાચી વાત કીધી કેમ કે દરેક વ્યક્તિ આમ પોતાના જીવનમાં રોજ કઈક નવું શીખતો જ હોય અને ક્યારેક સફળતા આપણને પ્રેરણા આપતી હોય છે ક્યારેક નિષ્ફળતા આપણને જીવનનો મહત્વ પાઠસ બધા પાથો સાચું શિક્ષક હોય ને આ પુસ્તકો માંથી બની શકે પરંતુ વિજ્ઞાન એ આપણને ખાસ કરી અનુભવમાંથી મળતી હોય છે
અચાનક ફક્ત આપણા જ અનુભવો નહીં પરંતુ અ કોઈ આપણે ઘણી વાર જો બીજા લોકોના પણ અનુભવો સાંભળીએ તો એમાંથી પણ આપણને ઘણું શીખવા મળે છે.
હા એ તો સાચી વાત છે. અને અનુભવ એટલે જીવનમાં બનેલી જે ઘટનાઓ છે એમાંથી મળેલું આપણને જ્ઞાન અને એનામાંથી બનેલી આપણને સમજ તો આપડે દરેક કાર્ય દરેક સફળતા દરેક ગુણ દરેક પડકાર આપણને કઈક નવું શીખવતા જ હોય છે
હા સાચી વાત વાત છે તો તમારી
હા અને અનુભવને આપણને આપડે આમ સૌથી મોટો ગુરુ કેમ માનીએ કારણ કે અનુભવ ક્યારેક ખોટું આપણને શીખવતું નહી શિક્ષક આપણને આમ સમજાવતા હોય છે. માહિતી આપતી હોય છે પણ અનુભવ આપણને જે વાસ્તવિકતા છે એ પણ શીખવતું એ ખરાબ નથી પણ ઇજ ભૂલ ને વારંવાર કરવી ઇ જ ને
એ તો સાચે વાત છે ને અ જીવનમાં કામ કરતા મુશ્કેલીઓનો સામનો કરતા અને ભૂલોમાંથી જે શીખવા મળે છે એને જ આપણે અનુભવ કહી શકીએ અને અનુભવ સમય સાથે મળે છે અને વ્યક્તિને વધુ સમજદાર બનાવે છે અનુભવો.
હા એ તો સાચી વાત છે અને એમ પણ કહીએ કે આમ અનુભવ થી આપણને આમ આત્મવિશ્વાસ પણ આવતું હોય છે એક વાર કોઈ મુશ્કેલીનો સામનો કરે પછી બીજી વાત તેજ પરિસ્થિતિમાં આપણે બધું આત્મવિશ્વાસ નો સામનો કરી લઈએ છીએ કારણ કે આપણને ખબર છે આપણને પરિસ્થિતિમાં આપણે કઈ રીતે શું કરીશું તો એ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શકીશું મુશ્કેલી પણ આપણે પાર પાડી શકીશું
તમે ખૂબ સાચી વાત કરી અને અ આપણને અનુભવ જે છે આપણને આપણી ભૂલો માંથી શીખવે છે તમે કીધું એમ કારણ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈક ને કોઈક ભૂલ કરતો હોય છે. પરંતુ અનુભવ આપને એ જે ભૂલ કરી છે એમાં થી ફરી એ ભૂલ ફરી ન કરવાની શીખ આપે છે ઘણીવાર આપણે અમુક ભૂલ કરીને ખુબ જ આપણને થોડી વાર ખરાબ પણ લાગે છે પરંતુ પછી આપણે એ ભૂલને લાંબા ગાળે યાદ કરીએ તો ત્યારે આપણને એમ ખબર પડે છે કે હા મારા આવું ના કરવું જોઈએ.
હા સાચી વાત કીધી અને અનુભવથી આપણો- યોગ્ય નિર્ણય લેવાની પણ શક્તિ મળતી હોય છે. અનુભવી વ્યક્તિ આમ ઉતાવળમાં કોઈ નિર્ણય નહી લઈ શકતો. તે પેલાના અનુભવના આધારે યોગ્ય માર્ગ પસંદ મા કે જો કોઈ પેલા મુશ્કેલી આવી ગઈ છે. અને એનો માર્ગ શું છે આપણને ખબર છે તો બીજી વાર જો મુશ્કેલી આવશે. હા તો આપણને જે સાચી વાત છે એ પસંદ કરે છે કોઈ પણ ભૂલચૂક વગર
એ તો તમે ખૂબ સાચી વાત કરી અને આજ જો આપણે આપણી પાસે અનુભવો હશે તો આપણને સાચા નિર્ણય લેવામાં પણ તમે કીધું એમ ખૂબ મદદ મળશે અને અન તે પરિસ્થિતિ આપણે કોઈક પણ પરિસ્થિતિ હોયને સમજીને સારી રીતે નિર્ણય લઈ શકીશું
હા એટલુ તો સાચી વાત છે અને વિદ્યાર્થીઓના જીવનમાં પણ આપણે જોઈએ નુ નું ઘણું મહત્વ છે પરીક્ષા નો જો અનુભવ હોય તો આપડે બીજીવાર જો એ પરીક્ષા આપવા જઈએ તો આપણે એને સારી રીતે આપી શીખીએ છીએ અને સાયન્સ સફળતા પણ મેળવી શકીએ છે પછી જો વિદ્યાર્થીને પ્રેઝન્ટેશન આપવાનું હોય એનું જો આપ તો આપણેે સારી આપી શકીએ છીએ મેળવી શકીએ છીએ પછ કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો આપણને ખબર હોય કે અચ્છા આ રીતે આ રમવાનું છે ને આ રીતે આ રમવાનું છે જો એ આપણને ખબર પડી જાય તો આપણે સારી રીતે સપોટ સ્પર્ધામાં પ્રથમ આવી શકીએ છીએ અને સ્પાર્ધા પછી પ્રયાસ ફરીથી કરવાનો એનો જો અનુભવ હોય તો આપણે નિષ્ફળતા માંથી ફરી સફળતા પણ મેળવી શકતા હોઈએ છીએ
સાચી વાત છે ને તમે આ બધું કીધું એનાથી એ પણ કહી શકાય કે એનાથી જ પછી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે કારણ કે પડકારોનો સામનો કર્યા પછી વ્યક્તિ વધુ મજબૂત બને છે અને નવી મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત પણ મળે છે એને
હા એ પણ સાચી વાત છે અને તો તો નિષ્ફળતા પણ એક આમ શિક્ષક છે ઘણા લોકો આમ નિષ્ફળતાથી ડરી જતા હા હોય શકે હ શું આપી સામે મને નહી આવડે તો પણ હકીકતમાં નિષ્ફળતા પણ એક અનુભવ જ છે ત્યાં આપણને આમ શીખવાતું હોય છે ક્યાં ભૂલ થાય છે? આપણે શું સુધારો કરવો જોઈએ આગળ કેવી રીત સફળ કરવું જોઈએ? આપણે જે ભૂલ થઈ છે એને કઈ રીતે આપણે સામનો કરવો જોઈએ એટલે નિષ્ફળતાથી આપણે ભાઞવું ના જોઈએ પણ તેમાંથી આપણને શીખવું જોઈએ કે હા આવી રીતના હું સફળતા મેળવી શકું માનોલાાવ
એ તો સાચી વાત છે અને વ્યવસાય અને કારકિર્દીમાં પણ અનુભવ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે કારણ કે અનુભ વ્યક્તિ અન તો એમ સમસ્યાનો જ ઝડપી શકે છે અને એનો સામનો કરી શકે છે અને ગ્રાહકો અને ટીમ સાથે વધુ સારી રીતે કામ કરી શકે છે અને એનાથી પછી એની નેતૃત્વની ક્ષમતા પણ વિકસે છે
હા એતો સાચી વાત છે અને ઘણી વખત આપણે માનીએ છીએ, કેજે મોટી ઉંમરના વ્યક્તિઓ છે તે લોકોને સારું ભડવો અનુભવ હોય છે પણ હકીકતમાં તો યુવાનોને પણ પોતાનો જે ચિત્ર છે, એમાં સારો અનુભવ દરેક વ્યક્તિનો અનુભવ અલગ- અલગ હોયતો બધાનો સીન નથી હોતો કે કોની સાથે કેવી પરિસ્થિતિ આવે કેવી મુશ્કેલી આવે એ પ્રમાણે એ ને મળતું હોય છે. એટલે દરેક વ્યક્તિ પાસેથી આપડે કંઈક ને કંઈક શીખી શકીએ કે આની પાસે આવી મુશ્કેલી આવી તો કંઈ રીતે એને સામનો કરો અને એવું આપડે મિત્રો જોડે થતું હોયને કે આપણે મિત્રો મુશ્કેલીમાં મુકાઈ જે સામનો કર્યો એજ મુશ્કેલી આપણા જીવનમાં આવે તો આપડે પણ સારી રીતે એનો સામનો કરી શકીએ છીએ અને ના હોય થી આપણે શીખી શકીએ છીએ જોઈએ આપણને કે
એતો સાચી વાત છે પરંતુ આપણે અ પણ સમજવું જોઈએ કે માત્ર અનુભવ પૂરતો નથી, અનુભવની સાથે સાથે શિક્ષણ નવી માહિતી અને સતત શીખવાની ઈચ્છા પણ જરૂર હોય છે હવે અનુભવ અને જ્ઞાનનું સંતુલન વ્યક્તિને વધુ નું સફળ બનાવી શકે છે, ફક્ત અનુભવો જ પૂરતો નથી હોતો એની સાથે જ્ઞાન પણ જરૂરી છે.
હા એતો તમે સાચી વાત કઈ વિધ્ન આપણા જીવનમાં એટલું જ મહ મહત્વ છે, આગળ કોઈ વસ્તુનું આપણને સાચું જ્ઞાન હોય તો તો પણ આપણે આમ સફળ બની શકીએ છીએ.
હા અને અનુભવ પણ જો આપણે નવી જવાબદારીઓ સ્વીકારશું. અને ભૂલોથી ડરશું નહીં મહેનતનો સતત પ્રયત્ન કરશું અને વડીલો અને અનુભવી લોકો પાસેથી શીખશો તો જ આપણને નવો અનુભવ અનુભવ મળી શકશે અને દરેક અનુભવોમાંથી શીખવાનો પ્રયત્ન કરશું તો જ આ એ અનુભવ આપણને સાચા અર્થમાં કામ લાગી શકે છે.
હા એતો સાચી વાત છે કેમકે અનુભવ આપણને આ ધીરેજ શીખવે છે. સમજણ આપે છે આત્મવિશ્વાસ વધારે છે અને સફળતા માટે પણ તૈયાર થતું હોય છે એટલે જીવનની દરેક ઘટના આપણને કંઈક શીખવવા જ આવતી હોય છે, સફળતા હોય કે નિષ્ફળતા બંનેમાંથી જે મળેલો અનુભવ છે. એ આપણને વધુ પરિપક્વ અને મજબૂત બનાવતું હોય છે.
હા સાચી વાત છે તો અને હા હવે આપણે અમુક મહાન વ્યક્તિઓને વાત કરીએ તો થોમસ એડિસન જેમણે બસ એકસો શોધતાં પહેલાં હજારવાર નિષ્ફળ ગયા હતા પરંતુ તેમણે કહ્યું હતું કે પણ નિષ્ફળતા સફળતા તરફ લઈ જવાનો અનુભવ જ છે. અને એમના જે આ જેટલા પણ નિષ્ફળ પ્રયાસો રહ્યા એમાંથી એમણે કંઈક ને કંઈક અનુભવ કર્યો હશે, ત્યારે એમણે છેલ્લે જઈને બલ્બની શોધ કરી હશે.
હા એતો તમે સાચી વાત, કેમ કે, અનુભવ એવો શિક્ષક છે, જે પહેલા પરીક્ષા લે છે. પછી આપણને પાસ મળતો હોય છે,
એ તો તમે ખુબ જ સાચી વાત કરી.
હા વાંધો નઈ સારું સારું ચલો.